હા કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું શું ચાલી રહ્યું છે?
બસ કંઈ ની હવે તો એજ ચાલે છે કે કંઈ પણ ના બા હવે હું બેઠી બેઠી મને યાદ આવી ગ્યુ કે નાના હતા તે તે સમયે આપણને કેટલી મજા કરતા, કેટલી મસ્તીઓ કરતા અને કેટલા તે સમયે આપણને કેટલી અલગ અલગ વાતો અતી કે એમાં આપણને નાની નાની નાની વાતો પર ઝઘડતા અને બીધુ બીજું બધું
હા, એ તો એ તો બઉ યાદ આવે છે, સાચું કહ્યુ તમે હવે છે ને હું બેઠી હતી ને તો મને પણ છે ને એક વાત યાદ આવી મને છે ને એ વાતથી જ મને છેને થોડું હસું આવી ગયું અ તમને ખબર છે ગઈ કાલે મારી જોડે શું થયું?
હા, શું થયુ તમારી જોડ?
હા, હું છેને ગઈકાલે માર્કેટ ગઈ અતી, તો ત્યાં છે ને એક હેલો હા, તો હું માર્કેટ ગઈ અતી તો મેં કીધું ચાલ થોડું શાકભાજી લેતી જ ઘરે જાવ, તો મેં એક દુકાનદાર પાસે ગઈ અને એક દુકાનદારને પૂછ્યું અ મતબ શાક શાકભાજીવાળા ભાઈ ને કે ભાઈ આ એક કિલો ટમાટર આપજો. હા ને, હા તો એનું છે ને ધ્યાન કશે બી જોજતું એટલે મેં થેલીની જગ્યાએ મોબાઈલ આ કરી દીધો. બોલો એટલે એ પણ
હા, એ એ તો છે જ આપણને ક્યાંય કોઈક વાર એવું થાય કે આપણનું ધ્યાન કોઈ બીજી જગ્યા
હા, તુ મને છેને તો મેં કયા ધ્યાનમાં અતી કે મેં એની અગાડી ઠેલી તો નહીં કરી અને મારો ફોન જ એની અગાડી કરી દીધો, તો એ પણ મારી હામે એક એક સેકન્ડ માટે તો એ પણ મને જોતો જ રહી ગયો પછી બોલ્યો કે બેન ફોનમાં ટમાટ ટર ની સમસ્યા છે આમ કરીને . અરે પછી અરે બાપરે પછી મેં આ આજુબાજુ લોકો પણ મારી ભામે જોઈને હસવા માંડી ગયા એટલે મને તો એટલી શરમ આવી કે પછી મને પોતાને પણ હસુ આવી ગયુ, પણ ક્યારે ક્યારે આવા બનાવો બની જાય છે ને? ધ્યાન બીજી જગા હોય એટલે હાં પાછા ભાઈ પણ મને બો બોલે કે ફોનમાં નાખું ટમાટર આમ
એ તો એજ પણ તમારી એ એ પણ તમારો મજો લેતો અતો.
હા, એ પણ મજો લેવા માંડી ગ્યો કે બેન મને ડાયરેક્ટ ફોન અગાડી કરે છે આમ
હા, એ તો છે જ ને, ક્યારે ક્યારે તો એ એક વાર તો મારી જોડે એવું થ્યુ હતું કે મેં હેન મેં કોઈને ક મેસ સેજ કોઈને બીજા ને કરવાની અતી તો મેં કોઈ ઓ બીજાને જ મેસેજ કરી દીધું. તો એક એટલો મને ખરાબ લાય્ગુ કે ભાઈ હું તે કોને મેસેજ કરતી હતી ને કોઈ બીજાને જ મેસેજ કરી દીધું. તો એ પણ મારી જોડે એક વાર તે હતું.
આ નહી નહી અને એ તો ચાલો તમને આમ થાય છે. કોઈ કોઈ તો ખબર ત અ ફોન લગાડી દે ને પછી કેરે તને ફોન લાગી ગયો અરે હા હું તને નહી લગાતી ત્યારે આપણને કેવું લાગે કે જો ને આ તો મોઢા પર જ બોલી દીધું. આમ નહી ચાલ ગલતીથી ફોન લાગી ગયો તો બોલ વાત કરી લઈ બે મિનિટ. પાછું આમ ક અરે મેં તને નહી લગાડતી હતી હું તો બીજા ને લગાડતી હતી.
હા, એ તો છે જ લોકો તો આટલી આસાન રીતે કેવી હ હ એ તો કેટલી વાર થાય છે. કે મારી પણ એ મારી જોડે પણ એવા કેટલા કોલ આવ્યા જે જે જે લોકો કે છે કે મે કોઈ ઓન કોલ લગાવતા ને તમારે લાગી ગયો તો. તો એમાં પણ બહ હસો આવે કે ભાઈ એવી રીતના કેવી રીતના થાય. કે ભાઈ કોઈ બી જાને લાગી જાય મારે તો એવું મે નહી આ ગડબડ આ રીતે થઈ કે નામ સેમ સેમ હોય ને તો એમાં ગડબડ થઈ જાય કે ભઈ, બંને લોકો ના નામ સેમ હતા તો આપને થયો. એ.
હા હા મારી જોડે પણ એના કારણે જ થાય છે આ નંબર એટલે હું તો કોઈ કોઈ વાર એના નામ નું સરનેમ લખી દઉં છું. કા તો એ જ્યાં રેતી હોય એ જગાનું નામ લખી દેઉું છું. એવું બધું કરી દેઉું છું.
હા, એજ નહ કોઈક વાર તો આવું થઈ જાય કે આપણે પાણી પુડી ખાવા જઈએ ને તો આપણને લાગે કે આપણે પૈસા આપી દીધા ને આપણને એ પણ મારી જોડે આમ થું હતું.
હા-હા એ ત્યારે કેવું થાય એ પાછળથી આપણને બોલાવે ત્યારે. આ અને એવું તો મારી જોડે પણ હા નહી નહી એવું તો મારી જોડે પણ ખાસી વાત થાય છે. ભૂલી જ જાઉ હું તો પૈસા આપ પાનો. અને કોઈ વાર તો આમ થાય છે આપી દયો ને ઠેલી ત્યાં જ મૂકી દેવું.
હા, એ તો છે એવો મારી જોડે પણ થાય પછી તો યાદ આવે કે ભાઈ પાની પુડી લઈ જવાનું છે. તો એટલે લઈ જ જાય છે. પણ આ પૈસા ભૂલ ભૂલ ભૂલી જવાય એ તો છે જ.
હા અને છે ને એક વખત મારી જોડે શું થયું હું ટ્રેનમાં હતી ને તો ટ્રેનમાં તો તમને ખબર છે ડબ્બા બધા એક જેવા જ દેખાતા હોઈએ છે સીટ નંબર ને બધી તો મા સીટ નંબર છે ને વચ્ચો વચનો હતો. અને હું વોશરૂમ માટે ગઈ. વોશરૂમ થી આવી અને અ આવીને પછી છે ને મે બીજા આમ જોતી જોતી આવી, તો તે પેલી વખત તો હું બરાબર મારા કમ્પાર્ટમેન્ટમાં બેઠી અને પછી બીજી વખત મારા હસબન્ડ ઊભા થયા અને એ ગયા. એ આવીને છે ને મારા બાજુના કમ્પાર્ટમેન્ટમાં આવીને બેસી ગયા. એની સાંભે એક બીજી છોકરી બેઠી પછી એને કન્ટિન્યુ એ એની સાંભે જોય પછી કે અરે હું તો ગલત પછી મારી પાસે આવીને બેઠા બોલો. પછી એમ ક કે મેં એજ વિચારતો હતો કે છોકરી બધ લઈ કઈ રીતના ગઈ મતલબ કે બીજી છોકરીઓ પણ અમારા કમ્પાર્ટમેન્ટમાં તી નેતો એટલે એ મારા હ્સ છોકરીમાં અમે ધ્યાનથી જો કે આ તો છોકરી નથી જે મારા ડબ્બામાં હતી, પછી એને ધ્યાન પડ્યું અરે આ તો મારો નથી. આમ કરીને પછી ઉભા થઈને મારી સીટ પર આવીઈને બેઠા બોલો આવું આવું પણ કોઈ વાર થઈ જાય છે ટ્રેનોમાં પણ સીટ નું ખબર નથી પડતું. તો
હા એજ ને એ તો થાય જ છે કે આપણને આમ કે આ ભાઈ બ બરાબર ડબ્બામાં જ આવ્યા છે અને પણ એ રોંગ ડબવામાં આવી ગયાને લોકો લોકોને જોઈએ તને ત્યારે આપણને ખ્યાલ આવે કે એ આપણે તો હ બહ
હા અને આ હું તો આ રીતના પછી મજાક ન બનાવતી પણ મારું આવી રીતના એક દિવસ થયું હતું ને મેં બીજાની સીટ પર જઈને બેસી ગઈ પછી બેઠી બેઠી પછી ખાસા ટામે પછી મને યાદ આવ્યું કે અરે આ તો મારી સીટ નથી તો ત્યારે એ મને કહે છે કે આટલી વાર કેમે કરી? હું તો બેસી ગઈ હતી, તો આજે પણ મારો છે ને એ વાતનો મજાક ઉડાવે છે એ લોકો.
હા એ તો છે જ. આપડણે તો કોઈનો મજાક નહિ ઉડાવ્યો. પણ કોઈ લોકો એવા હોય કે એ આપણને કોઈ પણ વાત વાતો નો મજાક ઉડાવે છે તો એ પણ આપણને બહુ ખરાબ લાગે. કે ભાઈ એ તો ભૂલો તો કોઈનાથી પણ થાય
હા અરે એક વખત તો મારી જોડે
મુમેન્ટ તો કેટલી કેટલા હોય છેને કેટલી કેટલા લોકો સાથે હોય છે તો એમાં ક્યારેય પણ આપણને મજા નો ઉડાવો
ન નહી ઉડાડવો જોઈએ. પણ મારી જોડે તો છે ને નહી ખબર શું છે મારી જોડે તો આવું, આવી ઘટનાઓ છે ને મારી જોડે તો બનતી જ રહે છે. એક વખત મારા ભાઈ આવ્યા હતા. અને મેં ચા મૂકી ચા એવી મીઠી એટલી મતલબ શું કવું કે મેં ખાંન નાખવાનું ભૂલી જ ગઈ એના મતલબ મને થીયું કે ખાડ નાખી દીધી છે એના અંદર. મેં મસ્ત ચા બનીને મારા ભાઈને આપ તે હવે મારો ભાઈ સાસરામાં એટલે કઈ બોલ્યો નહી મને. મારી હામ્બે જુએ છે ને બિચારું પી ગયો. પછી પછી મે મેં થોડીક ચા મે લીદિ મેં ટેસ્ટ કરી એના અંદર ખાડ ને મેં કીધું ભાઈ આ શું ભાઈ કે તુ મને શું ખબર કે તું મને આવી વગર ખાંડ ની ચા પીવડાવ્યા. કરે એ તો હું અહિયાં નથી બોલ તો હવે ત્યારે પણ મારા અ ઘરમાં ખબર પડી ગઈ ને તો એ લોકો એટલા હસે એટલા હસે કે તને આટલું પણ ભાન નથી રહેતું તું આટલી પણ ભૂલી જાય છે બોલો.
એ એ એજ ને એવું તો થઈ જ ભૂલાય જવાય છે, કેટલી વાર આપણે નમક ડાલવાનું ગાલવાનું ભૂલી જાય છે, કેટલી વાર આવું પણ થાય કે નમક ગાલવાનું ભૂલી જાય આપણે.
સાચી વાત છે આ થઈ જ જાય છે. એટલે હું યાદ છે ને કરું છું કે ચાય બનાવતી વખતે આમ પેલા બધું નાખી દેવ પછી હું ડબ્બો પણ નીચે નથી રાખતી પછી ડબ્બો નીચે હો તો આમ હોય ક્યારે મેં ખાંડ નાખી કે નહી નાખી.
હા એજ ને આપણને ડાઉટ હોય છે ને તુ મારી આવી આદત છે કે હું એક વાર ચાકી લઉં છું. કારણ કે, આમ બની શકે છે કે આપને ન ચાખીએને તો આપણનેથી કંઈ ન કઈક શક્કર વધારે કે ઓછી થઈ જ જાય.
હા નય નય એવું તો થઈ જ જાય છે એટલે હું પણ હવે યાદથી ચાખી જ રેહુ છું અરે તમે માનશો નહીં મેં હું છે ને ફોન પર વાત કરતી કરતી જેમ કે એક એક દાડો આમ કબાટ ખોલો અને ફોન પર વાત ગઈ વસ્તુ લેવા ગઈ તો હું ફોન ત્યાં જ મૂકી દીધું અને પછી કપડાં લઈને નાહી ધોઈને ફરી કરીને પછ મેં ફોનધ્યા કરું મારુ આ ઘરમાં બોલો, અને ફોન ક્યાં હતું કબાટમાં, એવું
વાર બન બન્યો હતો કે હું ફોન તપાટમાં મૂકી દીધું અને પછી બધી જગ્યા પર ચ શોધ હતી કે મારો ફોન ક્યાં ગયો ફોન ક્યાં ગયો.
હા એજ મેં તો મેં જે હોદી હોદી ને પછી ફોન કરે પણ ફોન તો રિંગ તો નહી સાંભળાય પછી મેં કીધું આવું તો મેં કામ મૂકી દીધું પછી કઈ કામ થી કબાટ ખોલ્યો ને માર મમ્મી એ ત્યારે દેખાાયો સાંભે કે રયો. તારો ફોન
હા મને એટલી હસી આવી એ વખતે તો મને બોજ મને. તો મા મારા જેવા બીજા બધા લોકો પણ છે
હા નઈ નઈ થાય થાય પણ મારી જોડ તો બહુ વાર થાય છે અને કોઈ વાર તો છે ને અ મતલબ આપડું ધ્યાન નઈ ખબર ક્યાં હોઈ છે અને આપડે છે ને કોઈ આપણને કઈ કામ આપેને તો આપણે જઈએ તો ખરા ઈ જગ્યા માટે કરવા માટે ભલે બેડરૂમમાં જઈએ કે કિચનમાં જે પણ કોઈ વાર હું તો ભૂલી જ જાઉ કે હું શું કામ કરવા આવી હતી આમાં અહીંયા પછી વગર કીયે જતી રહવું હા પછી મમ્મી કે તું કર્યું નહી આ લઈને નથી આવી અરે યાર હું ગઈ તો હતી પણ મને યાદ નહી આવ્યું કે હું શું લેવા અહીં આવી છું તો મારી મમ્મી તો મને પછી એક જ તાણો આપે કે તું ફોન માં ઓછું ધ્યાન આપે કે તારું દિમાગ ખસકી ગયું છે.
એજ ને મમ્મી લોકો તો આમ જ છે મારી પણ મમ્મી મને ખીજવાતી હોય છે કે તને તો ક્યારેય પણ ખબર ના પડે ભાઈ તું
હા એજ તો મારી મમ્મી તો સીધો ફોનને જ વચ્ચે લાવી દે છે હા
કેમકે આપણે આખો દિવસ ફોન માં જોય છે તો મમ્મીને આમ કે ભાઈ ફોનના લીધે તમારું ધ્યાન ફોનમાં જ હોય છે.
હા હા અને હોય જ આવા બનાવો તો છે ને આમ બનતા જ હોય છે. આપડા જિંદગીમાં કંઈક ના કંઈક કંઈક ના કંઈક થતું જ હોય છે મલબ આપણને મજા પાત્ર બની જયે છે. એ વાત જુદી છે. પર થત તુ રે છે.
હા એક વાર તો હું રસ્તામાં ચાલતી ચાલતી ક્યાંક ગઈ હતી તો સ્લીપ થઈ ગઈ હતી. મને બો એટલી શરમ આવી કેમ ભય માં કસમ કારણ કે સ્લીપરી રસ્તો હતો તો એમાં ચપ્પલ મારા સ્લીપ થઈ ગયા અને હું પડી ગઈ.
હા નહી એ
જો કે ત્યાં બહુ બધા લોકોને ફટ ફટાફટો ઝટકતી
ઉબી થઈ હા તે કેટલું આપણ નેજ હસી આવવા માંડી જાય તે ટાઈમ પર. હા, એજ તો હવે તો છે ને આપડા માટે બાળકો પણ આમ, આમ મને કે છે કે મમ્મી તમે થોડો રેસ્ટ કરો. તમે થોડા કામ, હવે ગરઢા થઈ ગયા છો, તમને યાદ નથી રહેતું.
એજને હવે તો આપણને બાળકો પણ આપણની મજાક ઉડાવે છે.
તમે આરામ કરો આમ કરીને. પણ હવે ચાલ તું રેહ છે. ચાલો, કઈની. હા, હા, હા, હા ચાલો.
હા.